હેલો
અવાજ આવે છે.
હા બેન તમારી અવાજ તની સ્લો આવતી છે. હમ હા બેન તમે કેમ છો, હા તમે કેમ છો બેન
હેલો
હા બોલોું મે બેન
આજે છેને, આપણે સ્વચ્છતા વિશે વાત કરવાની છે કે આપણે સ્વચ્છતા આપડા ભારત
હા બીન બોલો
જરૂરી છે, કે સ્વચ્છતા આપડે રાખ રા જોઈએ સ્વચ્છ રાખવું જોઈએ આપણે આપણે સ્વચ્છ રાખી છએ, ને તો આપ બીમાર ભી નહી, થઈ અને સ્વચ્છ સ્વચ્છ આપડું ઘર રાખવું જોઈએ અને સ્વચ્છતા આપડે આપણે બહાર, બી ક કચરો જોઈએ ને તો બી પછીએ આપણા જીવનમાં બહુ જરૂરી છે. અને સ્વચ્છતા એ આપણા જીવનમાં બહ જરૂરી છે, અને સ્વચ્છતા છેને. આપડે રાખીશું ને તો આપણે
જી
સ્વચ્છતા રાખીશું ને આપણે તો આપણા જીવનમાં આપણે વધારે બીમાર ભી નહી થઈ શકીએ તમે શું કેહેવા માંગો છો, સ્વચ્છતા વિશે
હા, સ્વચ્છતા વિશે હું એજ કેહેવા માંગુ છ કે સ્વચ્થતા શા માટે રાખવી જોઈએ જેમ કે સ્વચ્છતા છેને, આપણા જીવન માટે ખુબ જ સરસ વસ્તુ છે. સ્વ રાખીએ ને આપણે તો આપણે કદી બીમાર નહી, થઈયએ ઘરની આસપાસ સ સાઈ રાખવી જોઈએ, જેથી મચ્છર અને જીવાણુઓ બચી શકાય અને ડોક્ટરની સલાહ લઈને બીમાર પડીએ તે તો શું અ તો આપણેે ડોક્ટરની સલાહ લેવી, જોઈએ. આ સ્વચ્છતા આપણા માટે ખુબ જ જરૂરી છે. કારણ કે સ્વચ્છતા રાખીશું તો આપણા માટે સારું રહે જેમ કે વરસાદમાં ખાડા ખાબો છેી ભરી જાય છે. અને તેમાં અ આપડણે ખાડા ખાબુ છીએ એમાં મચરા પેદા થઈ જાય છે. તો તેના માટે આપણેે બહુ ધ્યાન રાખવું જોઈએ સ્વચ્છતાનું આપડે ઘેર માં બી છે બેડ સટ ચેન્જ કરવી જોએ જાઝડુંકો ઓ છો, બરાબર કરવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ આપણા માટે ખુબ જ અ અ અગત્યની છે, તમે બીજું કઈ કેવા માંગો છો સ્વચ્છતા વિશે
સાચી વાત છે, તમારે આપણેે સ્વચ્છતા રાખવી જોઈએ અને આપણા શરીરની વ રાખ જોઈ આપે છેને, જ તમે વાત કરીને બહુ સાચી કરી છે, કે આપણે ઘરમાં ઝાડું પોતા મારવા જોઈએ અને, આપણે પો ઓછું લગાવીએ છીએ ને ત્યારે આપણે છે ને ફિનાલ ફિનાઇલ નો ઉપયોગ કરવો જોઈએ અથવા, ડાયટોલ નો ઉપયોગ કરવો જોઈએ ડેટોલ ના પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને આપડો પછી પોતું મારવું જોઈએ અને આપણે એનાથી ડેટોલથી એને
હ
ફિનાઇલથી પોતું મારીએ છીએ તો આપણા ઘરમાં મચ્છરાન અને કેળીને એ, બધું જોવા વધારે નથી મળતું આપણે સ્વચ્છ રાખવું જોઈએ છે, આપણું ઘર અને આપણે કશે બહાર બી આપણે આપણેે બહાર ભી સ્વચ્છ રાખવું જોઈએ છે, આપડણે જોઓ તો હમણાં કરતા શહેરોમાં એટલી સ્વચ્છતા નહી જોવા મળે. કેટલી ગામમાં જોવા મળતી હોય છે. ગામમાં છે, ને કેટલી સ્વચ્છ એકદમ જે બી નીચે લોકો ર હશે ને એ લોકો ન મકાન બનાવીને તો બી કેટલું મસ્ત સરસ મજાનું એ લોકો ન મકાન હોય છે. અને કેટલું સરસ મજા ન એ લોકો સ્વચ્છતા રાખતા હોય છે, આપણા શહેરોમાં. તો એટલું બી એમ જોવા નહી મળે આપણે જોઈએ તો હાલની તારીખમાં તો આપણેે. અ શહેરમાં એટલી ગંદગી જોવા મળતી હોય છે. કોઈ કોઈ કોનામાં કચરો પડેલો હોય છે. કોઈ કોઈ કોનામાં આપણે સારી નથી હોતી અને, બહ એમ. તકલીફ જોવા મળતી હોય છે, અને કિચડને વરસાદોના કારણે કિચડને એવું બધું જોવા મળતું. હોય છે, અને બહ એમ. સફાઈ વધારે એમ જોવા નથી. અને આપ આપણે જોવ ને.
તમે જે પણ કીધું ને બેન ખુબ જ સરસ કીધું છે, સ્વચ્છતા વિશે જો હું તમને બીજી માહિતી. આપુંને એટલે સ્વચ્છતા આપણા જીવનનો ખુબ જ મહત્વપૂર્ણનો ભાગ છે. સ્વચ્છતા રાખવાથી શરીર સ્વચ્છ રહે છે, અને અનેક રોગોથી બચી શકાય છે. આપડી રોજ નાન. કરવું સાબુથી હાથ ધોવા દાંત સાફ કરવા અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ઘર શાળા અને આસપાસનું વાતાવરણ પણ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ અને ગંદકીી ફેલાવવી જોઈએ. નહી શુદ્ધ પાણી પીવું જોઈએ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ પણ સારી સ્વચ્છતા નો ભાગ છે. સ્વચ્છતા માં માત્ર વ્યક્તિ માટે જ નહીં. પરંતુ સમગ્ર સમાજ માટે પણ જરૂરી છે. અ તેથી દરેક નાગરિક સ્વચ્છતા જાળવવાની રાખ જાળવી રાખે છે. સ્વસ્થ અને, સુંદર ભારતનું નિર્માણ માં આપણો ખૂબ મોટો ફાળો છે તમે તમે શું કેવા માંગો છો
સાચી વાત છે તમારી કે સ્વચથતા આપણે વધારે જાળવવી જોઈએ. તમે વાત કરી સાચી કરી. કે આપણે રોજ નાહવું જોઈએ અને, આપડા કપડા બી રોજ ધોવા જોઈએ. અને સાફ સફાઈ બી રોજ કરવી જોઈએ અને આપણે હ. આપડ એકદમ સાફ સફાઈ ઘર રાખવું જોઈએ અને આપણા શરીર માં બી બહુ સાફ સફાઈ રાખવી જોઈએ. કારણ કે આપડણે આપણું શરીર સ્વચ્છ રાખશો ને તો આપડે બીમારી બી નહી લાગે બહ રાખવું જોઈએ એમ સંભાળીને આપણા શરીર માં આપણે જેટલું આપણે સારું રાખશો ને એટલું આપણે સ્વચછ રા જોઈએ આસપાસ ભી આપડા. ઘરના બહાર ભી આંગણ માં બી બહ એમ સારી સાફ સફાઈ થી રાખવી જોઈએ જેમ કે આપડા ચપ્પલો છે ને. વરસાદના ટાઈમે બહુ ભીંગાઈ જતા હોય છે, અને અ માટી પણ લાગી જતી હોય છે, ચપ્પલો ને બી બહ વ્યવસ્થાક થી સાફ કરીને મુકવા જોઈએ અને સારી રીતે આપણે. અ બહાર બી આંગણમાં આપણે વરસાદના ટાઈમે જોવા મળે તો આપણે વરસાદના ટાઈમ. કેટલી ગંદગી થતી હોય છે, આપણા આંગણ માં. એટલે આપડે બહ સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ અને. આપણા કોયરાઓને બી એકદમ સાફ સફાઈથી રાખવા જોઈએ. અને આપણેે જયારે કપડાં ધોઈએ ને ત્યારે આપણે છે ને અ કપડાં ધોઈએ ને આપડે તો થોડીક વાર કપડાં છે ને ઢોલ લિટોલ પાણીમાં રાખવા જોઈએ. આપણા અ કપડા બહુ સ્વચ્છ રહે છે. અને આપણે અ અને આપડે અ બહુ એમ સોચતા જા. અને, આપણેે ખાઈએ પીએ આપણે કશે બી બારે બી જઈને આવીએ ને તો આપણે હાથ પગ ધોવા જોઈએ અને, સાબુન થી હાથ ધોવા જોઈએ અને આપણે બહુ શરીર માં સ્વચ્છતા રાખવી પડે છે, તમે શું કેશો? તમે શું કેહવા માંગો છો?
હા, બેન તમે જે પણ કીધું ને એ ખુબ જ સરસ કીધું છે, સ્વચ્છતા એ સારા જીવનનો આધાર સ્વચ્છ રહેવાથી શરીર અને મન બંદે તંદુરસ્ત રહે છે, ગંદકીના કારણે મચ્છર માખી અને જીવાણુઓ ફેલાય છે. જે ઘણા રોગોનું કારણ બને છે, તેથી આપણે રોજ સ્નાન કરવું સ્વચ્છ કપડાં પહેરવા દાંત સાફ કરવા અને ભોજન પહેલા તથા સ્વછ લઈ પછી, સાબુથી હાથ ધોવા જોઈએ આપણે ઘર શાળા રસ્તા અને, જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવામાં જોઈએ કચરો હંમેશા કચરા પેટીમાં, નાખવો જોઈએ. અને, પ્લાસ્ટિકને ઓછો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છ પાણી પીવું અને, તાજા પૌષ્ટિક ખોરાક લેવો પણ સ્વચ્છ જીવનનો મહત્વનો ભાગ છે. સ્વચ્છતા માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. જો દરેક વ્યક્તિ સ્વચ્છતા જાળવે તો આપણું ગામ શહેર અને દેશ બધું સુંદર સ્વાસ્થ્ય અને રોગમુક્ત બની શકે છે. તેથી આપણે સ્વયે સ્વચ્છતા આપવાની બીજાઓને ને પણ સ્વચ્છ રહેવા માટે, પ્રેરણા આપવી જોઈએ તમે શ શું કેહવા માંગો છો, બેન આગળ સ્વચ્છતા વિશે
સાચી વાત છે, કે આપડે જે જ્યાં બી કચરો જોઈએ ને, આપડે ડસ્ટબિન નાખવો જોઈએ અને આપણે હમણાં હાલની તારીખમાં જોવો તો આપણે વધારે આપણે બીચ પર ફરવા જઈએ ને ત્યાં ન નદીમાં નદીઓમાં આપણે કચરો જોવા વધારે મળતો હોય છે. નદી ના કિરા પાસે વધારે કચરો જોવા મળતો હોય છે તે આપડે કચરો છે, ને આપડે ડસ્ટબિન માં જ રાખવુ જોઈએ અને બહુ સારી રીતે સાફ સફાઈ આપણે રાખવી જોઈએ અને, સાફ સફાઈ આપડા ભારતમાં વધારે કરતા આમ જોવા મળે છે અને, અ આપણે જુવો તો આપણા ગામમાં જ જુઓ ને તો કેટલી સાફ સફાઈ હોય છે અને, આપડા ગામોમાં છે, ને આપણેે મેહલાઓ કેટલી સાફ સ્વ સ્વચ્છ ઘર રાખતી હોય છે અને બહુ સ્વચ્છતાથી રાખતી હોય છે. અને શહેરોમાં બી એવું જ હોય છે. અને શ શહેરોમાં જે મહિલાઓ કઈ કામકાજ કરવા જતી હોય ને તો સવારે ઉઠી ને એ એ લોકો એ લોકો નું કામ કામ કરવા લાગે છે. સવારે ઉઠીને નાહવા ધોવાનું અને એ લોકો સાફ સફાઈ કરતા હોઈએ છે. અને એ લોકો અ બહુ એમ સારી રીતે સાફ સફાઈ કરતા અને શહેરોમાં તો જુવો ને આપણે સવારે જે મહેલા હોય, ને સવારે વહેલા નાહી, ધોઈ ઉઠી ના નાહી ધોઈને આપે એ લોકો દીવા અગરબત્તી કરતા હોય છે. એકદમ અ મંદિર બી સ્વચ્છ રાખતા હોય છે. અને બહુ સાફ સફાઈ ઘરમાં રાખવી જોઈએ અને અ સ્વચ્છતા છેને, આપણા જીવન માટે અત્યંત જરૂરી છે. કારણ કે આપડે આપણા આસપાસ સ્વચ્છ નહી, રાખ સ્વચ્છ છતા નહી, રાખીએ તો આપડા આપણે બીમારીઓ આવી શકે છે, આપ આપ આપણેે બીમાર થઈ. આપડા કોયરાઓ બી બીમાર થઈ શકે છે. અને આપડે સ્વચ્છતા જાળવી બહ જરૂરી હોય છે. આપણે પરિવારને ન આપ સ્વચ્છ રાખીશું એટલે આપડ કેવા આવે છે. રાખ જો અને અનેને બહ સવસ્તો, જાળવવી જોઈએને આપડે આપણે વાત કરીએ તો આપણે બીજ ઉપર બી આપડે વધારે જોવા, મળે કચરો એ બધું એ બી સ્વચ્છતા રાખવી જોઈએ, અને આપડા આસપાસ બાજ બ સ્વચછતા રાખવી જોઈએ અને આપણે ખાવા પવાના બી આપવાને અનાજને એવું બધું બી ી કેટલું સ્વચ્છ રાખવું પડે છે, આપ બહ સ્વચ્છતા થી જાળવવું પડે છે. આપણા ઘર આપે બધી બ સરસ થી તમને મારી બધી વાતો સાંભળીને કેવું લાગ્યુ
ખુબ જ સરસ કીધું બિન તોમે જે પણ વાતી, કરી ને તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર પતી કયું શાંત થઈ હે કો ગા હે જિગ્ઞેશ કાપને કેટલોક વાર હ હ હ